હેલો.
હલો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
કેમ છો?
કેમ છો બસ મજામાં.
હા હું પણ મજામાં. હા. રવણે આપણી આજુબાજુનું કુદરતી વાતાવરણ છે ને.
હા એ કુદરતી વાતાવરણ છે એ કુદરતે આપેલી આપણને ભેટ છે.
હમ્મ હવા પાણી જમીન ઝાડ પાન પશુ પક્ષી અને માનવ આ બધું મળીને પર્યાવરણ બનાવે છે.
હા એ બધું બનીને પર્યાવરણ બનાવે છે પર્યાવરણ આપણા જીવનનો અગત્યનો ભાગ હોય છે પર્યાવરણ આપણા જીવનમાં બહુ જ અગત્યનું વસ્તુ માનવામાં આવે છે.
સાચું અને જો પર્યાવરણ સ્વચ્છ અને સંતુલિત હોય ને તો માનવ જીવન સુખી એને પણ આજ પ્રદુષણ ના કારણે પર્યાવરણનું ઘણું નુકસાન થઈ રહ્યું છે. અને પ્રદુ પ્રદુષણ એવી સ્થિતિ છે જ્યાં હવા પાણી અથવા જ અ જમીનમાં હાનિકારક પદાર્થ ભળી જાય એમ અને કુદરતનું સંતુલન બગડી જાય. હેલો. હેલો. કેમ કે પ્રદુષણ ઘણા પ્રકાર છે. વાયુ પ્રદૂષણ જલ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષ. અ વાયુ પ્રદૂષણ વિશે થોડા